હા બોલોું
કેમ છો બેન
હા બસ મજામાં
શું કેવા માંગો છો તમે આજે
કઈ નહી આજે આપણે છે ને ઓનલાઈન શોપિંગની એટલે અનુભવ વાતચીત કરીએ છીએ આપણે બધા હવે આજકાલ ઓનલાન શોપિંગની કેટલી માંગ વધી રહી છે ઓનલાઈન શોપિંગ માટે આપ ફો ફોનમાં કેટલા બધા એપ ખુલી રહ્યા છે એમેઝોન મીશો ફ્લિપકાર્ટ વગેરે આપણા ફોનમાં બધેના ફોનમાં કેટલાક એપો ખુલી રહ્યા છે ને ઓનલાઈન શોપિંગ થઈ શકે છે. આપડા ઘરે કે ડિલવરી થાય છે આપણને જોઈ તો ખુબ જ તકલીફ કે કઈ હોય તો આપણે જવું પણ નથી જોયતું એટલે આપણે બજ જવું પણ નથી જોયતું ઓનલાઈન શોપ એ ઘરે બેઠા જ વસ્તુઓ ખરીદવાની અને એક અનુભવવાની આપણી સુવિધા પદ્ધ દ્રતી આપ સમય અને પૈસાની બચત કરે છે આપણને ઓનલાઈન શોપિંગમાં કઈ કઈક વસ્તુ ખુબ જ સસ્તું મળે છે ખુબ જ મોંઘુ મળે છે સારી ક્વોલિટી નું મળે છે. ની પણ સારી ક્વોલિટી નું આવે છે જે કઈ હોયતે આપણે ઓનલાઈન શોપિંગમાં ખુબ જ બધું થાય છે. તમને ખબર જ હશે તમે ઓનલાઈન શોપિંગ કરતા જ હશે તો તમે કઈક જણાવવા માંગશો. ઓનલાઈન શોપિંગ વીસે
હા હું જણાવવા માંગુ છું જેમ કે આજે ઓનલાઈન શોપિંગ ન બહુ જ મહત્વ છે. આજકાલ આપણે બજારમાં જઈને ખરીદી કરવાને બદલે ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરીએ છીએ આજના સમયમાં એમેઝોન ઇન્ડિયા
ઇન્ડિયા ફ્લિપકાર્ટ કે મેન્થ્રા જેવી એપ્સ બધી જ વસ્તુઓ સરળતાથી મ મળી જાય છે.
અ અને આપણે જે બી વસ્તુ આપણને લેવી હોય તે તરત જ મરી જાય છે આપ આપને કતે જાવવાની જરૂરત પડતી નથી આપણે જો કતે જાવું હોય તો આપણે વિચારુ પડે છે કે કેટલા વાગે નીકળશું કેવી રીતે આવશું આપણો ટાઈમ બગડે છે અને ઓ લાઈન શોપિંગમાં શું છે કે આપણે જયારે જે મરજી કરે તે આપણે ઓર્ડર કરી દઈએ અને તે એનો સીમિત સમય હોય તે પ્રમાણે તે આપણાને આ લાવીને આપી દે છે જયા ઓનલાઈન શોપિંગમાં શું છે કે કેશ ઓન ડિલિવરી પણ હોય છે અને ઓનલાઈન ડિલિવરી પણ હોય છે. આપણાને જે સમજમાં સારું લાગે જે સારું લાગે તે પ્રમાણે આપણે કરીએ છીએ આપને બંધોના બેનિફિટ ખુબ જ હોય છે અને આપને ઓનલાઈન શોપિંગમાં જો આપને કોઈ વસ્તુ ન પસંદ આવે ને તો આપણે તેને રિટર્ન નો પણ ઓપ્શન હોય છે ઘરે બે થા આપણાને કોઈ પણ જાતની પરેશાનીઓને અ ફેસ કરવું પડતું નથી. જેમ કે આપણને કોઈ વસ્તુ ન પસંદ આવી હોય તો તેમાં આપણને ઓપ્શન હોય છે કે આ વસ્તુ અમને નથી ગમતી તેના રીઝન પૂછે છે તે પ્રમાણે આપણે જો કલર ન પસંદ આવે તો આપણે કલરનું રિ જન આપી શકીએ જેમ કે વસ્તુ પ્રોડક્ટ સારી નથી એની ક્વોલિટી સારી ટી નથી તે પ્રમાણે પણ આપણે એ વસ્તુનેેજ ચેન્જ નો એક્સચેન્જ નો ઓફર હોય છે તે પ્રમાણ આપણે એને બદલી કરી દીએ છીએ અને ઓનલાઈન શોપિંગમાં શું છે જો આપણે જો વસ્તુ તુ ન પસંદ આવે ને તો તેમાં સાંમેવાળા આપણેને એમ ના હોય કે આપણે જઈ એ પાછું રિટર્ન કરીને આવવાનું જેમ આપણાને ઓનલાઈન શોપિંગ ઘેરે લાવીને આપી જાય છે તો તે જ રીતે તે પાછું આપણે જો રિટર્ન કરવું હોય ને તો તે લોકો પોતે જ આવીને લઈ જાય છે તે તેમાં શું છે આપણે ઓનલાઈન શોપિંગમાં ખુબ જ મજા આવે છે. આપણને કઈ બી વસ્તુની અ તકલીફ હોતી નથી. તમે તમે કોઈ દાડે ઓનલાઈન શોપિંગ કરી છે.
હા મેં ખુબ જ વાર ઓનલાઈન શોપિંગ કરી છે હું ઓનલાઈન શોપિંગમાં કપડાં છે પ તે જ્વેરી છે ઘરની કંઈક અમુક વસ્તુઓ ખુબ જ વસ્તુઓ ઓનલાઈન શોપીગ માં મં કરવી છે એનો અનુભવ માં જે છે કોઈક વસ્તુઓ સારી આવે છે એ કોઈક વસ્તુ ન પણ સારી આવે છે એવું એવું થાય છે આપણે ઓનલાઈન શોપિંગના તમને ફાયદા બતાવવા માંગુ છું તમને. ફાયદા વિશે જણવા માંગુ છું. જેમ કે એક ટોપિક થઈ ગયો વિવિધતા દુનિયાભરની પ્રોજેક્ટ એક જ પ્લેટમાં પણ મળી જાય છે. સારો ભાવ વિવિધ બેકફાસ્ટ પણ સરળતાથી કિંમતો મળી રહે છે. સાથે જ બેંક ડી ક્રોવ્નકમ અને સેલ નો લાભ મળે છે. બેટ ઘર બેઠા ડિલેવરી એટલે ભારે કે મોટી વસ્તુઓ પણ સીધા ઘરે પહોંચી જતા પહોચી શકાય છે. જેમ કે ભારે વસ્તુમાં આપણે ઓનલાઈન તો એટલે સોફા ના, ગાટલા ના, કુર્સી બધું જ જ વસ્તુ મળી રહે છે આપણને ઓનલાઈનમાં. તે આપણા ઘરે ભારે વસ્તુ હોય કે હલકી વસ્તુ હોય જે પણ આપણે ઓનલાઈન શોપિંગ પર આપણે ઓર્ડર કરીએ છીઇ. તે બધી જ વસ્તુ પડા ઘરે આવી જાય છે. સરડદ રીતની પોલીસ જો પ્રોટેક પસન ના આવે તો ખા ખામીયુક્ત હોય તો તેને સરળતાથી બદલી પણ શકાય છે. તમને આ સ્કીમ વિશે ખબર છે? કે આપણને રિટર્ન કરવું હોય તો આપણે કેવી રીતના કરી શકી છીએ. તમે મને જણાવવા માંગશો?
હા, કેમ નહી હું તમને જણાવીશ. ને જો આપણાને કોઈ વસ્તુ ના ગમે ધારો કે આપણને કોઈ વસ્તુ આવી છે. આપણે એક કોઈ કપડું મંગાવ્યું છે, કોઈ ડ્રેસ મટીરિય રીલ મંગાવ્યું છે. અને જે ડ્રેસ મરિયલ આપડાને ફોટોમાં કઈ અલગ હોય એનો રિયલ ઇમેજ અલગ હોય અ આપડાને ફોટો પર એ અલગ દેખાય છે. ને આપડાને લાગે કે એ ખુબ જ સારું સારું અને ખુબજ ગણું સારું છે. પરંતુ એ વસ્તુ ઘેરે આવીને આપને જો એ ન ગમે તો આપણાને ક્વોલિટીમાં ડિફ ફરન્સ લાગે તો આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. તો તેમાં શું છે કે, એમાં ઓપ્શન્સ હોય છે. રિટર્ન ના તો આપણે છે ને તેના પર રિટર્ન કરીને અને અ ઓ ઓકે કરી દેવાય છે. તો તે પ્રમાણે ત્યાં ત્યાંથી અ ડિલિવર બોય આવીને અને તે પાછું રિટર્ન લઈ જાય છે. તમને એક વાત કહું હું, આ જો મેં તમને જે રિટર્ન વાળી માહિતી આપી દ એનાથી આપ સંતુષ્ટ છો ને?
હા ખુબ જ સંતુષ છું. આ તમે જે મને બધી માહિતી આપો છો તે મારે જાણવી હતી ને આપણાને જાણવું જોઈએ બી બજાને જે તમને ખબર હો તે તમે મને જણાવો ને જે મને ખબર હો તે હું તમને જણાવ. તે સીધે સુરત સિર્ફ શોપિંગ માટે ટીપ્સ છે. વિશ્વનીય બ્રેકફાસ્ટ તરીકે હંમેશા જાણીતી અને અભિકૃત બ્રેકફાસ્ટ કે કઈ જ પણ આપણને ઉપયોગ કરો કોઈ પણ આપણે ઉપયોગ માટે હોય તો પે એના આપડે થોડુંક એટલે એને જોઈ શકીએ છીએ કે હા કેવું છે કેવું નથી આપણે ડાયરેક્ટ એનું આપણે જેમ કે આપણે કઈ પણ આપણે ઓનલાઈન પીઝ્ઝા મંગાવ્યા હોય છે એ રીતના તો આપણે ઓનલાઈન પીઝ્ઝા ને પે આપણે એને બોક્સ ખોલીને એને જોઈએ એકબીજાને પૂછીએ જાણીએ કે કેવું છે કેવું નથી પછી આપડણે ખાઈએ હવે એવું નહી મળ કે આપડણે ઓનલાઈન વસ્તુઓ મંગાવી બજટ સારી હો એવું તો નહી બની શકે અમુક વસ્તુઓ ખરાબ પણ આવે છે ઓનલાન ઓનલાઇન શોપિંગમાં અને અમુક વસ્તુ સારી પણ આવે છે તો તેજ રીતે જો આ આપણે ઓનલાઈન જે શોપિંગ કરીએ છીએ. જેમાં આપણો ઓર્ડર હોય તે આપણો નહી સારો આવ્યો હોય તો આપણે રિટર્ન કરવા માટે તેની પણ બહુ બધી સિસ્ટમો આવેલી છે. હવે તો કોઈક કોઈક એપમાં આપણને કેશ ડિલવરી પણ થાય છે ને કોઈક એપમાં આપણને ડાયરેક્ટ બેંકમાં પૈસા જમા થાય છે આ વાત તમને ખબર હતી?
હા એ તો ખબર જ હતી. જો મેં તમને એક બીજી બી માહિતી આપવા માંગુ છું. અ અ આપણે જેમ કે ધારો કે અ આપડે કોઈ મીશો પરથી કોઈ અ વસ્તુ મંગાવી છે તેને રિટ અ ઈઝી રિટર્ન કરવાની પોલિસી હોય છે. ને સાઈઝ કે પ્રોડક્ટ પસંદ ના આવે તો સાત થી પંદર દિવસમાં પ્રોડક્ટ પરત થઈ જાય. અને પૈસા સીધા બેંક ખાતા માં જમા થઈ જાય છે. બીજા એક ઓનલાઈન શોપિંગ નો છે ને બીજો એક મોટો ફાયદો એવું છે કે પૈસાની બચતો પણ છે ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારે સ્પર્ધા હોવાથી વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટ ઓફર્સ અને કેશબેક મળે છે જે આપણી લોકલ માટ કરતા ઘણા સસ્તા પડે છે એટલે જ તો તમે યુવાનો ખો દિવસ મોબાઈલની સ્ક્રીન પર ચોંટેલા રહે છે જરૂરી ન હોય કે તે આકર્ષક ઓફરો જોઈ ખોટી ખરીદી કરી લે છે તમારી વાત સો ટકા તમે જે પણ કીધું છે કે એક્સચેન્જ નું છે બધું છે તે બધું બરાબર છે આપણે અ આપણે લાલચમાં આવીને બજેટ વગરની ખરીદી ન કર જોઈએ કારણ કે કોઈ પણ વસ્તુમાં મંગ પની નીચે આપેલા ર્યુને અને રેટંગ ચોક્કસ વાંચી લેવું જોઈએ ઓનલાઈનમાં જો આપડણે જો શોપિંગ કરીએ ને તો તે બધું ચકાસવું જોઈએ. આજ ઘણા લોકો ફ્રોડ કરતા હોય છે તે ફ્રોડ થી આપ વું જોઈએ સમ તમે ઓનલાઈન બહ સારું છે ઘણું સારું છે પરંતુ તેના પછડી આપડણે બહુ ધ્યાન બી આપવું પડે છે. ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન માર્કેટિંગમાં બંમાં પોતાનું એક મહત્વ યોગદાન છે. ગ્રાહકને પૂરી જરૂરિયાત મુજબ તે લઈ શકે છે.
હા તમારી વાત સાચી છે તો તેજ રીતે હું પણ તમને જણાવવા માંગુ છું તો ઓનલાઈન શોપિંગમાં આપડા છે ને પૈસાની બચત થાય છે વસ્તુઓ સારી મળે છે ઘર બેઠે આપને મળી રહે છે તો કોઈક એપમાં આપને છે ને ડિલવરી ના પૈસા લે છે ને ક્કબેગમાં આપણને કોઈક એપમાં આપણને ફ્રી ડિલવરી હોય છે તે જ રીતે ઘર બેઠા ડિલવરી ખરીદી માટે તમે જણ કે તમે દુનિયામાં ગમે ત્યાં હો ત્યાં માત્ર એક જ ક્લિક થી સામાન ઓર્ડર થઈ શકો ઓર્ડર કરી શકો છો ને થઈ જાય છે તમે ભલે તમે પોતાના ઘરે ના પણ ત તમારા ઘરે મોકલાવું હોય ઓર્ડર કઈ પણ તો તમે તમારું ઘર ન એડ્રેસ ને બધું ક્લિક કરી ને તમે તમારા ઘરે કશે ભી હોય તમે બહાર દિવસોમાં કેમ નહી હોય પણ તમે તમારા ઘરે મોકલાઈ શકો છો હવે આટલું આગળ આપણું ટેકનોલોજી વધી તો તેજ રીતે હું તમને પણ જણવા ગુ કે આપણા પાસે ખજાનો છે એક જ વસ્તુ માટે તમારી પાસે હજારો વિકલ્પ છે રંગો અને બ્રાન્ડ ઉપલબ્ધ છે સારી ઓફર અને ડિઉન્ટ માટે ઓનલાઈનેમે આપડે કોઈ કોઈ વાર આપડ ખબર ને ઈશોમાં અ મિશો એપમાં આપણા માટે સેલ પણ લાગેલા હોય તે સેલમાં આપણને પચાસ એવા બધા ડિસ્કાઉન્ટ પણ મળે છે. આપને સરથી ખુબ જ જલ્દી ઓર્ડર પણ થઈ જાય છે એટલા ડિસ્કાઉન્ટમાં આપણને જલ્દી થી પૈસાની બચત થી આપણને મળી પણ રહે છે સરળ રીતે આપણને બધું એ પ્રોડક્ટ પસંદ ના આવે તો ખામી યોક્ત હોય તે પણ બદલી શકાય છે. તે જ રીતે ખૂબ જ આ એટલે ઓનલાઈન શોપિંગ આપણા માટે ખુબ જ મહત્વ ભ છે જારથી આન શોપિંગ ચાલુ થ છે ત્યારે ઓનલાનપ બ તેની માંગ પણ વધી રહી છે તેમાં પણ એપો અને બધી એપ્લિકેશન સિસ્ વધી રહી છે એકથી એક એપો આવી રહ્યા છે ખુબ જ એપો ની માંગ પણ વધી રહી છે ને એમાં જે માંગની બજારમાં પણ ચાલી રહી છે તમે કઈ કવા માંગો છો હજુ કઈ કે હવે થેન્ક યુ. બાય
હા તમે જે પણ કીધું ને તે ઘણું સારું કીધું છે અને હું તમારી વાત થી ખુબ જ ખુશ છું આપનો ખૂબ ખુબ આભાર.
હા થેન્ક યુ.